હલો
હલો અવાજ આવે કે કટ થઈ જાય
તારો કટ થઈ જાય છે
હા પણ અવાજ હા
હવે આવ્યો બોલ
વરસાદ બો છે એટલે નેટવર્ક ના લીધેટલું સતું લાગે
હા વરસાદ ચાલુ થયો છે બરાબર હા
હા વરસાદ બરાબર લાગેલો હશે ને રસ્તા માં ફસાઈ ગયો
હ હમણાં ચાલુ થયું તો આઈ જવું જોઈએ ને પેલા
નીકળાતું બી નથી ને કઈ નઈ કામ હમણાં પાય તું હજ
હ
એમાં બી નેટવર્ક માં કઈ પ્રોબ્લેમ આવી ગયો એટલે કામ જ થતું નહ હતું
હમ્મ
એટલે હમણાંક પૈસો હવે તો રતામાં અહિયાં જ આપડે હનુમાનજી નું મંદિર છે ને સા કે છે
હમ્મ
દર્શન કરીને આવો હનુમાનજીને
સંકટ હરણ
શંકાઠરણની
હા
અહં આપડે બ્રિજ પાસે ઓવર બિજ
હમ હમ હ બરાબર બીજું શું કામ હમ
હ દસ થ
હવે કલ પોઠ્યો છે એટલે હમે નીચે
શું કરે છે નીચે આવી ગયો
હવે લઈને આવે છે એવું લઈને આવે
પા લઈ
શુતિ બીજું કોણ શ્રુતિ લઈને આવશે
તુસાન વાળા એવા છે કે તુશાન વાળા એવા છે કે
હા આવ્યા છે ટ્યુશન
તીશનોળયા હા
બ વરસાદ આજે આખો દિવસ પડ્યો નહી તો હમણાં પડવા લાગ
હવે પડે
હનુમાનજી ના દર્શન કરીને વરસાદ બંધ થ એટલે આવું
ઉભોરે હું આ કલ્પના લઈ લઉ ચાલુ રાખતી
હાઈલે
હા બોલ
તો
હલો
પપ્પા બહાર છે
હ અલ ભાઈ શું કરે છે
હમ હલો હા
અલ્ભાઈ શું કરે છે
દૂધ પીવે છે હવે પ છત્ર લઈને જજ દૂધ
સાર
તું તો હવે છત્રી નથી લઈ ગયા ને
છતરી નથી ને રેન્કોટ પણ નથી
ક્યારે ઉઠ્યા હમણાં હમણાં ઉઠ્યા કાલ બોલ તો હ
હા બીજું શું શું ક આજે શું ક્યું
જમવાનું હો જમવાનું જમીને મેથી બટાકાનું શાક હતો
ચાલે છે બરાબર એીવી જોતા
ટીવી જોઈને હમણાં પરવારે આવે વાસંગોઠવાના હોય
ભઈ બનાવ્યો કે પોપકોર્ન કેવું કઈ બનાવ્યું કે નહી બનાવ્યું
ના નથી બનાધું તું આવે એટલે મનાઈ
અા પપ્પન તો પપ્પ છે ન
પપ્પા છે પડવાનું બીજું સાંજે કઈ બનાવવા માટે કઈ લેતા આવજે તો બનાય
હા એ હ કું બના
હમ
હા
હબર હબર દૂધ પીલે. ત્યા તો બઉ અંધારયુ છે, તો તો બઉ મોડુ થાય અમાર.
ધારેલુંને વરસાદ ચાલુ જ છે હજુ.
પલળીને જ આવું પડશે મન લાગે.
હા, તે હવે પલળડી લેવાનું તો તો. થોડીક વાર ઊભો રે વા બંધ થાય પછી જવ.
ની થાય બંધ હવે, બંધ થાય એવું લાગતું નથી.
હા જ આખા દિવસ બંધ રહ્યો, હમણા જ પડ્યો એટલે હવે પડહે બરાબર.
હમ. કોણ છે?
બોલ, બીજું શું ચાલે છે?
એપલ. ઓ એ, જોવ બોલ. પપ્પા બોલ.
પપ્પ, હાલ શું ચાલે દીકરા?
કલ બોલાવે જો. આમા તો પેલું સ્પીકરનું છે. હા, હા. ના, ના વાત થાય. વાત કરવા ની દે આ કલ.
સારું ચાલ મૂકુ છુ. દૂધ પીલે.
હા